હલો.
જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ મજામાં તમે કેમ છો?
એકદમ મજામાં શું કરતા હતા?
બસ જમીને નવરા થયા.
એ વા ફોર પોઈન્ટ સેવ,
તો આજે, હા. આજના જીવનના સમય વિશે હું વાત કરવા જાઉં છું. કે આ ટોપિક, મને સારું લાગ્યું તો આજે મેં કીધું આજના, સમયમાં જીવવું, કેવું છે? તમારા મતે.
અચ્છા ખુબ સરસ વિષય લીધો છે તો, શરુઆત કરીએ આપણે, આજમાં જીવવાની,
જીવવાની કળા બરાબર ને, હા બરાબર છે.
તો જીવનમાં તો આજનું વાત કરું તો, માનવ જીવન એ ખુબ જ અમૂલ્ય ભેટ છે. કુદરત તરફથી મળેલી,
લી.
તેનો ઉપયોગ વ્યક્તિ કઈ રીતે કરે છે, તે એના ઉપર છે.
બાકી આનથી અમૂલ્ય બીજું કશું નથી. મારા મતે એવું છે. એ,
આજના જીવનની વાત કરીએ તો દરેક વ્યક્તિને,
તિ ને,
શું જોઈએ તો સુખ શાંતિ ને સફળતા આજ વસ્તુ
આજ વસ્તુ બધી ઈચ્છે છે પણ આ પણ મળવી મુશ્કેલ છે. જો વ્યક્તિ,
આજ એટલે કે પ્રેઝન્ટ કાળમાં જીવતો હોય તો, એનાથી વધારે સુખ મોટું બીજું કઈ નથી. ને સફળતા એને જોઈતી ઓય તો સફળતા માટે
એમ,
કામ પણ એવું કરવું પડે કે એને સફળતા મલે. પણ ઘણી વખત શું થાય કે વ્યક્તિ આજમાં નઈ
માં નઈ પણ કાતો ભૂતકાળની યાદોમાં જી જીવતો ઓય કાતો ભવિષ્યની ચિંતામાં જીવતો ઓય, તો,
એનામાં શું એમાં વ્યસ્ત થઈ જઈએ તો આપડે વળ
વર્તમાન એટલે કે પ્રેઝન્ટ આજમાં.
આજની ક્ષણનો આનંદ જ
આનંદ જ,
અ નથી માણી શકતા એટલે જ કીધું છે કે,
આજમાં જીવવાની કળા ચ એ સાચા સુખની ચાવી છે.
તો આજ એટલે કે
કે ટુ ડેેે પેઝન્ટ, પ્રેઝન્ટ પાર્ટનો મહત્વ આપડે જોઈએ,
તો કેવું છે કે આજનો દિવસ દરેક વ્યક્તિના પોત પોતાના હાથમાં છે.
કે,
ગઈ કાલ જે વીતી ગઈ તે પાછી આવાની નથી.
તભી
ને આવતી કાલનું વિચારીને કઈ મતલબ નથી કેમકે એ અજુ આવી નથી.
એટલે આપણે જે આજ કરતા ઓઈએ એના પર આપડે ધ્યાન આપીએ તો તે આપ ડા માટે ખૂબ સારું કેવાય.
ને એના ઉપર આપડે જો ધ્યાન આપીએ તો આપળું, આવતી કાલનું ભવિષ્ય પણ એ જ વસ્તુ ઘડે છે કે આપણે આજે શું કરી રહ્યા છે. તેના ઉપર આપડે વધારે ધ્યાન રાખીએ મેહનત કરીએ. તો ભવિષ્યમાં શું ઘડાવાનું છે, તે આજ ના કાર્ય પરથી આપડું નક્કી થતું ઓય. ને જો અ સમયનો યોગ્ય ઉપયોગ કરીએ.
કરીએ
તો જ આપડે જીવનમાં સફળતા મેળવી શકીએ. બાકી તો ભવિષ્યને ભૂતકાળ જે વીતી ગીયું ને જે આવવાનું છે. એનું વિચારીએ તો આપને
હુમ્મ,
કોઈ વસ્તુ મળવાની નથી, ફક્ત ને ફક્ત ચિંતા ને દુખ
એવું જ મલવાનું છે.
ને વર્તમાનમાં જીવવું એ એનાથી શું આપ
થી શું આપડું મન બી પ્રસન્ન રેય
ને આપડો આત્મવિશ્વાસ પણ વધે છે. તમારુ શું કેવું છે? આ બાબતે?
તમે સરસ, સારી વાત કયરી. ઘણું જાણવા મયલું કે આજના સમયમાં તમે જીવવો તો ચ તમારી જે દુઃખ, દર્દ, પીડા છે એવું ઓછી થઈ જાય. કેમ કે તમે આગળનું નો વિચારો, પાછળનું નો વિચારો તમે અત્યારે હાલનું વિચારો. તમે જે અત્યારે જીવી રહ્યાં છો એ વિચારો. એ સારું મને લાયગુ અને જીવનશૈલી સારી જીવનશૈલી જીવવી હોય અને સારું જીવન જીવવું હોય તો આપડે સાસ સ્વાસ્થ્યયે સારું રાખવું જરૂરી છે. નિયમિત કસરત કરવી જોઈ, પછી સારું ભોજન ખાવું જોઈ પાણી સરખી રીતે સમયસર ઊંઘ લેવી, પાણી પીવું એ બધું જીવનશૈલી સારી રીતે જીવનશૈલીમાં એ મુશ્કેલીઓ અને આપડે એ જીવનશૈલીમાં જ સરળતાથી આપણે આસાનીથી આજનું જીવન સારી રીતે જીવી શકીએ જેમ કે કોઈ ગાર્ડનમાં આપડે કઈ ચિંતા એવું હોય કે આપડે પાછળનું આગળનું કઈ વિચારતા હોય અને ગાર્ડનમાં જઈએ તો ભી આપને ઘણો આજના દિવ દિવસ સારો લાગે એમ.
હમ, બરાબર કીધું તમે. ખુબ સારી વાત કરી.
હવે હું મારા મતે વર્તમાનમાં જીવાના એટલે કે આજમાં જીવાના
ના લાભ વિશે વાત કરુ
તો આપડો સૌથી મોટો ફાયદો એ સે કે આપણે ભૂતકાળના ભવિષ્યનું ના જોતા વર્તમાનમાં જે બી
જીવીએ તો આપણા મનમાં જે ચિંતાઓ ને તણાવો છ એ બહુ ઓછું હોય છે.
ચિંતા ને તણાવ કેવું વસ્તુ છે કે હવે પાસ્ટમાં જે નીકળી ગ્યું એમાં આપણાથી કઈ બાય મિસ્ટેક કઈ ખોટું થઈ ગયું હોય કે કઈ મિસ થઈ ગયું હોય તો એના વિશે વિચારી વિચારીને આપણો તણાવ વધતો હોય છે અને ભવિષ્યનુ વિચારીએ
કે જે કોઈને ખબર જ નથી કે આવતી કાલે શું થવાનું છે.
અવે એના વિશે આ આપડે વિચાર કરીએ તો એ આપણી ચિંતાઓ વધારે છે.
એટલે આમ ના કરતા વર્તમાનમાં જીવીએ તો એ આપડી ચિંતા અને તણાવ બંને ઓછો
ને ઓછો કરે છે.
ને વ્યક્તિ એ પોતાના જે હાથમા કામ હોય એટલે વર્ત માન સમયમાં જે જે કામ કરી રહ્યો હોય
જેનામાં જે બહુ જ વધારે ધ્યાન આપે તો એના માટે સારું છે તેનાથીયે ઠીક કાર્યક્ષમતા પણ વધે છે કેમ કે એક કામ કરતા તો વધારે ફોકસ રાખો ને તો તમારું
કામ ફટાફટ થાય ને એમાં ગ્રોથ પણ ઝડપી હોય.
નેઆમ જોવા જય તો
આપડા રિલેશનો જે બધા હોય એમા પણ મીઠાશ આવે છે. કારણ કે આપડો પરિવાર ને મિત્રો આ બંને સાથે પસાર કરેલી આપડે દરેક ક્ષણો
આપણે આનંદ સાથે માણી શકીએ કેમકે આપણે પ્રેસન્ટમાં જીવતા હોઈએ આ ભવિષ્ય કે વર્તમાન દેખાય
કઈ પડી ના હોય એ એનો વિચારવાનો મતલબ પણ નથી.
ને એના ઉપરાંત જોઈએ તો જીવનમાં
માં
નાની મોટી, નાની નાની કે નાની મોટી ખુશીઓનુ મહત્ ત્વ પણ આપને સમજાય છે.
જાય છે.
શું કેવું છે?
શું કહેવું છે તમારૂ આ બાબતે? હા એ વાત તમે સારી કયરી કે આપણે જે જીવન અત્યારે જીવી રહ્યા છીએ અને જીવીએ એમાં ઘણો ફેર પડે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં. જેમ કે આપડે કોઈ પણ રીતે આપડે કોઈ ચિંતામાં હોઈએ અને આજનું જીવન જીવીએ એમાં વધારે ફાયદો છે. આજના જીવનમાં જી જીવામાં જેમ તમે કીધું કે આપડે ભેદભાવ હોય એકાબીજા પ્રત્યે એ પ્રેમ વધે આપડે પાછળનું બધું આગળનું બધું ભૂલી જઈએ. તો એકાબીજા પ્રત્યે પ્રેમ વધે. અને આપણેે જે સમયમાં આપણે જીવી જીવી રહ્યા જેને જીવીએ એ સમયે આપણે તો આપણું જીવન સારી રીતે સુંદર બને એમ. અને હા, સારુ. હા, અને જેમ કે આપણે કોઈને જીવનમાં સતત નવી વસ્તુ શીખતા રહેવું જોઈએ અને જીવનમાં આપડેગ જે જગ્યાએ આપણેે હોય અને આજનો દિવસ ધારો કે મેં આજનો દિવસ મને બહુ ખુશી મયળી તો આજનો દિવસ હું યાદ કરું. એ સારી વસ્તુ છે પણ જે દુખદાયક હોય એ યાદ ન કરવું જો જોઈએ અને આજના જીવન જીવવા માટે સકારાત્મક વિચાર ભી હોવા જોઈએ.
જી બિલકુલ, ખુબ સારી વાત કરી. હવે હું આજમાં જીવનની આ
આજમાં એટલે કે પ્રેઝન્ટ કાળમાં, વર્તમાન કાળમાં જીવાની રીત વિશે વાત કરુ
તો તમે કીધું કે સકારાત્મક વિચારો
તો વર્તમાનમાં જીવા માટે
આપણા દરેક દિવસની શરૂઆતમાં
મા સકારાત્મક વિચારોથી કરવી જોઈએ.
કેમ કે ભૂતકાળની ભૂલો
એ આપને
પ ચિંતા ને એ રીત એવું જ આપતું હોય સે એ આપણા માટે સારું નથી હોતું. પણ ભૂતકાળમાં જે આપડાથી ભૂલો થઈ હોય તેના પરથી આપણેે બોધ બોધપાઠ લેવો જોઈએ. ને
ને તેને
વારંવાર યાદ રાખીને પસ્તાવો ન રક કરવો જોઈએ.
ને એજ રીતે ભવિષ્યનો વાત કરું
કરું તો ભવિષ્યનું આયોજન કરવું ખૂબ જરૂરી છે.
એડવાન્સ પ્લાનિંગ કીએ ને કે આજે આપણે આ કરી રહ્યા છીએ તો આવતી કાલે કે મહિના પ પછી એનું એક અંદાજીત શું રિઝલ્ટ હશે? તે આપડે
આપડે જોવું જોઈએ પણ
તેનું અ તે વસ્તુ પર વધારે વિચારીને તે સે ચિંતા ના કરવી જોઈએ, એ વસ્તુ ખોટી છે. બાકી સમયનું આયોજન
નિયમિત મહેનત, સારા વિચારો કૃતજ્ઞતા અને આત્મવિશ્વાસ આ બધી વસ્તુ
વસ્તુ
આપને વર્તમાનમાં
માં
આપણો વર્તમાન ખૂબ સુ સુંદર બનાવતું હોય છે.
આ બાબતે તમારી રીતે કઈ રીતે આજમાં જીવવાની રીતમાં
સજેશન ખરું?
હા. આપડે ખુશ રહી શકીએ આજનું જીવન જીવીએ ને તો આપણે ખુશ રહી શકીએ. કે બીજાને ખુશ રાખી શકીએ.
જી બિલકુલ,
હ, તો અવે આ ટોપિકમાં હું માં કઈ કઉું તો એવું છે કે
જીવનનો સાચો આનંદ વર્તમાન એટલે કે આજમાં જ જીવામાં છે.
એ
એના સિવાય વ્યક્તિને બીજો આનંદ ભવિષ્યમાં ભવિષ્યનું વિચારીને કે ભૂતકાળમાં જે વીતી ગ્યું છે છે તેને વારંવાર વિચારીને
આનંદ ને ખુશી મલવાની નથી.
ને જે વ્યક્તિ
આજને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન કરે
કરે
તેનું આવતી કાલ નક્કી ને નક્કી ઉજ્જવળ જ બનતું હોય છે.
તેથી આપડે દરેક દિવસે એક નવી
નવી તક માનીને હસતા-હસતા જીવવું જોઈએ ખુશીથી જીવવું જોઈએ. ને આજમાં એટલે કે પ્રેઝન્ટમાં
જીવવાની કળા આપડે અપનાવીએે તો દરેક ક્ષણનો આનંદ આપડે ખૂબ સારી રીતે માણી શક
માણી શકીએ.
અને જીવનને અર્થપૂર્ણ, સુખી અને સફળ બનાવી શકીએ. શું કેવું છે તમારું આના પર?
હા, તમારી પાસેથી ઘણું બધું મને આજ શીખ વા મળ્યું. ઘણી વખત એવું થતું હોય કે જેમ કે